હલો હા શું કરો છો તમે?
હવે કામ રોટલી બનાવ છું.
અચ્છા
બોલો
તરસ્યારે તો કુકિંગમાં પણ કોઈ પણ તમારે પ્રોબ્લેમ હોય તો ઓનલાઈન ગૂગલ પર એ આઈ તમે જેમની પર સર્ચ કરો તો એ પણ રેસીપી બતાવી દેમ તરત જ ઇન્સ્ટંન્ટલી કોઈ પણ ટાઈપ નો તમાર હા હું તો કરું છું કેમકે મને કુકિંગ એટલી બધી આવડતી નથી અને ગૂગલ જીમીનાઈ જે એવું છે કે જે મને ક્વિકલી મને બધી રેસીપી આપી દે છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ કે આ પછી આ કરવાનું આ આ કરવાનું.
બરાબર ના હું તો ઘરે જ બધું બનાવી લઉં છું. અમુક અમુક વસ્તુ ના આવડે તો યુટ્યુબ પર ને એની ઉપર જોઈ લઈએ છે રેસીપી બાકી તો બધું વે છે બનાવતા તો.
હા એજ ને અત્યારે ટેકનોલોજીટલી હા તમે ગૂગલ પર બી કોઈ પણ કન્ટ્રી ન તમારે ફૂલ બનાવવું હોય એ પણ અંદર બતાવી દે ઇટાલિયન જાપાનીઝ
હા
બર્ગર બધું અત્યારે એવી બધી ટેકનોલોજી વધી ગઈ છે ને કેના લીધે આપણું બધું કામ જ ઈઝી થઈ ગયું છે.
હમ સાચી વાત છે
એટલે હું પણ અત્યારે કોઈ પણ વસ્તુ બનાવી ને કોઈ પણ અત્યારે નવી મોર્ડન જે ડડીશીસ નીકળી હોય એ તો આપણાના અત્યારે તો આપણા આવડે નહ આપડે રોજે રૂટીનમાં હોય ને એટલે એટલે આ ગૂગલ જમીના પર હું કઉું એટલે ગૂગલ જમીના કમ્પ્લીટ બધા સ્ટેપ બાય સ્ટેપ ને એકદમ કમ્પ્લીટ આપણને શીખવાડે.
આ હા
તમે યુઝ કરો છો ગૂગલ જમીન રેસીપી?
આ ગૂગલ જમીનની મારે ઓછું યુઝ કરવાનું મારે યુટ્યુબ વધારે યુઝ કરવાનું હોય છે ગુગલ જેમીની પણ હું કરું છું પણ એમાં બીજું કઈ મારે સ્ટડી કેવું કઈ સર્ચ કરવાનું હોય તો કરું બાકી તો મને કુકિંગ ના તો હું યુ
મારા મમ્મી પણ ય કુકિંગ માટે તો એ યુટ્યુબ જ સર્ચ કરે છે.
હા.
હ એક જાતનું ઓલુ જેને લર્ન કરવાનું એ લોકો શીખી પલ લે છે અને જે સામે વાળું શીખવાડતું હોય એને એક જાત નું કમાવા માટેનું પ્લેટફોર્મ મલી ગયું છે.
હા સાચી વાત છે.
કેમ કે આપડે પોતે પણ વિડીયો બનાઈને એના પર અપલોડ કરી શકીએ એટલે એક જાતનું કોકને શીખ વડવાનું પન થઇ જાય અને આપડુ પન અર્નિંગ થઈ જાય.
હા. બોલો.
કઈ નહી એકલું કુકિંગ નું છોડીને પન કેટલી બધી વસ્તુ આપડે અંદર સર્ચ કરી જ શકીએ છીએ ને.
હા સાચી વાત છે હા બરાબર છે.
દુનિયાના કોઈ પન ખૂનાની કોઈ પન ડીશ લઈ લો કોઈ પન જગ્યા લઈ લો જેનું પન જોઈએ એના પર આપડાને ક્વિકલી એકદમ આન્સર મલી જ જાય.
હમ. તમારું ફેવરીટ ફૂડ કયું છે એટલે સાઈ સાઉથ ઇન્ડિયન છે કે ચાઇનીઝ કે પંજાબી કે એવુ. હલો.
તમારો અવાજ કટ એમ.
હલો. હલો.
હલો.
હા બોલો.
હા હતો ને એટલે અવાજ કટ થતોતો.
હા.
બોલો શું કેતાતા તમે?
તમારું ફેવરીટ ફૂડ કયું છે એમ કહું છું કે પંજાબી છે કે પછી ચાઇનીઝ છે કે સાઉથ ઈન્ડિયન છે કે
સાઉથ ઈન્ડિયન ઘરે બનાવા માટે તો મા મમ્મી મોસ્ટલી હું સાઉથ ઈન્ડિયન જ પ્રીફ કર કરો
એવું છે હા મને પણ એવું છે હો મને હું બી અ વીકમાં એક જ વખત તો સાઉથ ઇન્ડિયન બનાઈ જ લઉં છું.
હા કેમકે સાઉથ ઇન્ડિયનમાં તો ઢોસા તો મારા ફેવરેટ છે એ તો હું
હલો.
ઢોસા શું ઢોકળા પન એ પન બધું બઉ મારું ફેવરેટ છે. હલો. હલો. હલો. હલો.